પપ
ચા ભા ભીજીક નહીં તો.
હા ચા તો અ હતા તો ખાવાનો ટાઈમ છે સો વાગ્યા.
એવુંયમે વળી હમણાં હ વાચતા રહી વા હતા. રવિવાર હતો એટલા મોડા મોડા ઉ દે ઊઘી રતા એમ શાંતિથી કવ ઉઠીય રવિવારે તો શું કામ હોય.
પાચી વાત રવાનો આરામ જ કરવાનો હો ના હવા ઉઠે તો.
હમ
બ ખેતર જયો અને કોણ મોટ મારીને પછી કોણ ચાલુ હતું કપાસ
એવત પોણી વળીવીમ
હ
અ તો હવાની લાઈટ હોય ને ભાઈ કપાસમા
ઓ હ
હા તો હારું અમ સારું શું કેવું હવાની લાઈટો હોય એટલે
હા હ
કારણ કે શું થાય કે ભાઈ રાતના રાત ના જીવ જંતુઓ ન સ્થાપના બધું પાણી ની અંદર કવાની બ તમ ન વધાર ર
સાાચી વાત હ
પેલું તો એકદમ શાંત હોય, તો કોઈ ચિંતા ના રમ રાતના મજા આવે કે પાણી જલ્દી પેલું થાય એમના દિવસે પાણી પેલું રે પણ જોુસાય ના એટલું બધું પણ આમ પેલું ફાયદો રે એમ
હમ
તો રાત ના શું તમારા ઉજાગરા ના કરવા પડે પણ પાણીનુ
હ આપડ હારું અમારે નોકરી જવાનું હોય.
હમ
શ થાય નહી એટ.
હ આ શકના તો પાાવ ફેર પડી જતો હોય શું કહ વરસાદ વરસે સદાવ એવું લાગે કે પછી.
વરસાદ તો જોવ પણ યાર વરસાદ આવ્યો હોય, તો પોણી વારવાનું જવું જ જ પણ
વા જાણે છી હમ તો અષાઢ મહિનો એડ એટલા હતો. શ્રાવણ મહિનો આવશે શ્રાવણ મહિનામાં તો વરસાદ ન અમે એવું કીએ બધા કે સબ સબી જ કરાયમ
હા
ચકચક કરીને વરસાદ જતો રહે શ્રાવણ મહિના ની અંદર એમ
સાચી વાત હૈ
હમ
જોતો તો એટલે આવ્યો નહિ હોય, સાથે
હમ સો ટકા વાતાવમાં હવે જરૂર જ હતી વરસાદ ની વરસાદ આવી ગયોત તો થોડુ. આવો તોો ઓગસ્ટ મહિનો આવશે એટલે તો પછી વાવેતર કરવાનું પેલું એડાના એ બધા વાવાનો તો ટાઈમ થઈ જશે એમ પછી જો વરસાદ નહી, પડે તો વરાપછ ક્યાંથી આવશે એમ
આમાં તો એક ક્ષેત્ર માં ધ્યાન રાખો ને હ ભગવાન કરે ખરી
પેરી
આવો આજી એક છે તમે પ્યારે હજુ એકમાં બાકી કેય જમા પાણી ભરાય ને
હમ
એમાં મુંકુ વરસાદ નું આવ કોઈ નક્કી હોય, ને
હમ હા એ તો વાત હાચી. અને પછી પાછું ખોટું બિયારણ બગડે ખાતર નાખેલું હો બગડે પછી પાણી પાયું હોય, બોરથી તો એના ખર્ચો આવે એ તો ખેડૂતો પાછું એનું એ વધારે નુકસાન થઈ શકે એટલે એ બધ બ આપણા જોઈને કામ કરવું પડે એમ ડાયરેક્ટ
આખી મહેનત યાર આપડી બાતલ જાય જુઓ કે તો પેલા તો ભલો મારવાનું હોય.
હા સો ટકા
શેડ કરવાની હોય, પઇ ભાઈ પાડે થી પાળીઓ બાંધવાની હોય.
એટલે
ને જાતે કરો એ સારું કેવાય આમ તો, ખેતી એ કામ કરને કરલું. કો હવે ખેતી તરફ બહું શું કાર્ય કરતા હોય છે એમકે ગી પાગવી કે એવી કંઈક ના આપી દે એમ કારણકે આમ મહેનત કરવા વાળું કામ કરવા વાળા વર્ગ લોકો બહું ઓછા રહે. જેમ
ડેરીમા, હાચી વાત હે. ના આપડે તો જોવો, નોકરી કરીયે.
હમ્મ
શનીથી હેઠ સોમવાર થી શનિવાર હુંધી નોકરી કરીયે, ને રવિવાર ધારે હોય ને. એટલે આ રીતે શેતનમાં ટાઈમ આલિએ થોડોક ઘણો, એટલે શું ધરનો હુ થોડો તેકો થાય.
હા એને સારું કેવાયને, શનિ રવિ તમે નોકરી કરો રવિવાર થોડું ઘરનું કામ બી. થઈ જાય કો, આપડા લાયક હોય ને નાના મોટું કામ હોય તો એ બધું કામ પટી જાય એમ. કોઈ લાવા મીલવાનું હોય, કોઈ બદલવાનું હોય. આ બધું કામ થઈ જાય, એમ સરસ સરસ કેહેવાય તો કરવું જ જોઈએ ને ઘરે ઓ.
રવિવાર આપડે નવરા હોય.
હમ્મ
લવો કોમ હોય ન.
હમ તોઈ
તો ગરમી બરમી પડી તો, ફરવા ભરવા ચોક આમ જઈએ કાયે.
ત્યોં અ હાલતો નવરા નહી, પણ ગોઠવીએ આ આ રવિવારે ગોઠવીએ હાલો, જાવું હોય તો, આપડે સ્ટાફ વાન તૈયાર કરો તમારા.
ફેવરુના
હા
આમ ગાડી વાડી નુ તો સગવડ તમાર થઇજ જાહે. અવુ એમને.
હા, અમણાં જ ગયો તો કોન રણુજા જઈને આવ્યો બીજે
ઓહો! શું વાત કરે, ગાડી લઈને ગયા હતા એમ રણુજા.
નવ વાજે, કોણ નવ વાજે ખાઈ પીને લાઈન માં થયાતા ન.
હા હા
બે વાજે ગેટ ખુલ્યો તો, એટલે અઢી વાજે દર્શન થયાતા અઢી બે વાજે દર્શન થયાતા.
તો તો બઉ બઉ ગરદી તુ પણ, રામાંબી બઉજ હોય છે, બધા લોકો કોસ કળ જતા હોય છે, તમે તું ગાડી લઈને જતા હોયશો એટલે ભારતમાળા વાળા રોડ ઉપર થઈ ને ડાયરેક્ટ જ
હા ઇજ ગોરા કાપડા બથીન થારા દીન બાપા થીન બાળર મા સાડી જીએ કોણ
હા તો તો ચાલૂઝ ચલે
હા
હ ગેસ બેેસ ને બધું તો મળી રહેેતું હોય શે ને ગાડીની અંદર.
હ હા ગેસ મળી જાય પણ પેટ્રોલ એવું થોડું રાખવું પડે. વા હમ એટલે શું ગેસ નું એ બાજુ એક જ પેટ્રોલ પં્પ હોય. તો આ, એટલે આારું આપડે રસ્તામાં પટી જાય તો પછી રાત ના હેરાન ના થાઈયે.
હમ હા ના ના, રાતનુ ટ્રાવેલિંગ હોય એટલે પાછું એ કાઠું પડી જાય એમ. ક રાતના ટાઈમમાં કોઈ મળા કે શું ના મળે બધું બધુંઈ જોવું પડે એમ.
હા
હમ
એટલે મોગું બેઠ ન હોય તો આપડે તકલીફ ના પડે એક ટાઈમે ગેસ પતી જાય ને
હમ
હ
ઓ અમે વાતાવરણ એવું થાય જ છે ભાઈ રોજ તમારે વાતાવરણ વરસાદ જેવું બને પણ વરસાદ. પડતો નહી. ન એ વાતાવરણમાં કઈ ઠંડક આવતી રાતના થોડી ઠંડક લાગે કેમ કર રાતના પેલું. ઠંડુ જોવું હોય એટલે પવન પડે એટલે
હા
ઠંડુ જોડું લાગે ને બાકી આખો દિવસ તો ગરમી ના આપડે બપારામાં મરી. જે હવે એવું લાગે
સાચી વાત હે એટલે અમે લગભગ છેલ્લા નવ વાગે લાઈન થી હતા ને તે અઢી અઢી તેની વાે દર્શન થયો ને
હમ હ
તો એવો તાપ લાગતો હતો ને ક બાચી જ નહી.
હા પણ ત્યાં તો પણ થોડી થય વ્યવસ્થા હોય પવન ભવનડ તો છે પંખા બંખા ન એવી વ્યવસ્થા છે ને મને લાગે.
પણ શું કરતા ખબર હ આપડ ગુજરાતની પબ્લિક
આ
એમાં ઉપર જે લાાઈનમાં ઉભા ર્યા હોય ને
હા
તો અહીયા ટપી ટપીને પ્રદર્શન કરવા માટે વચ્ચે કોઈ ભુજના લનમાં પ જને હુંું પોલીસ વાને વહેલી વખતે એવા માર્યા હતા ને
હાલે વચ્ચેથી પઈ જતી છે.
ઓવા
હ આું તો થાય બધી જગ્યા.
પછી. અ વિડિયો વાયરલ કર પોલીસ વાળા મહારાષ્ર રાજસ્થાનમાં પણ તમે આવું કરો તો પછી પોલીસ વાળા મારે નહી તો શું કરાવ.
હ લાઠીચાર્જ કર્યો હતોમ પોલીસ.
ઓ તો એ તો પતિક ભાઈ જો એમાં એવું હો ને આપે લાઈન માં ઉપાડીએે ને હું જવું ને તો આપડ લાઈનમાં ઉપાડીએ તો એવું કશું હોતું નહી.
ના જો ને વ્યવસ્થા ના ભાગરૂપ તમે વ્યવસ્થિત ઉભા રો વ્યવસ્થિત દર્શન કરો તો તમને કોઈ ના આડે જો તમારું ઓક હોય તમારું અપલક્ષ્ન કરેલા હોય તો જ તમને પોલીસ વાળા મારે નાખ બાકી તમે ચાલતા સીધા રસ્તે જતા હોય તો તમને કોઈ હેરાન ના મને એટલી ખબર પડે છે. કે હવે લોકો અત્યારે કેવું છે. અળવિતરા બહુ થઈ ગયા છે. કોઈક ના કોઈ શબ્દ બોલો જાય પછી મજાક મસ્તી કરી જાય પછી કે મને માર્યા પછી એવું તો થવાનું પોલીસ તો થોડી છોડો ત્યાંની પોલીસ તો પાછી એક વખત મારવા લે એટલે પતિ ગયું.
ઓ અમે શું યાર નિયમ ન પાલન ના કરે
હમ
એ એમાં પછી વિડીયો બનાવી બને કે મમન માર્યા એટલે પણ તમે નિયમ નું પાલન કરો શાંતીથી દર્શન કરો.
અને ત્યાંથી પેલા પોખરાણ ગઢ પર ગયા છો. તમે રામાપીર. જ્યાં મેલ હતો ત્યાં
ના આવી ફરવા નહિ જયા.
એવું હતું એમ બાકી ત્યાં જોવા જવું હતુ. પોકરણગઢ રામપ દાદા નો ભગવાનનોો જે મેલ હ તો ત્યાં રહેતા હતા એ બધું એમનું ગઢ બહ સરસ જ જોવા લાયક છે. એમ ત્યાં પચાસ ર જે ટિકિટ છે. ફોટોગ્રાફીને બધું તમે બઉ સરસ કરી શકો છો.
એટલે આપણાઓમાં તોવું હ ખબર છે.? આપડા બાદ બીજો ભરવાની હે ને?
એવું છે.?
તો આવું હોય એટલે હઈ સેલી બીજા આવે ને એટલે આપડે સોંતિ થી બધુ તું ફરી ના આવ છે. આપલા જેૈસાલમેર સે
હા ચાલો ચાલો જીસમેરી જવા આવ તમા ફરવા જવું હોય તો જેસલમેર તમારા માટે બેસ્ટ રે પણ કેવું? રહતા મુછ જરો બુજરો હોય નાઈટ વ્યુહ હોય અને હું તો તમે તરત જ જશો ને પ તો વધારે મજા આવે પૂનમ પછી ગયા હોય ને કે પૂનમ ની આજુબાજુ ના ટ ગયા તો થોડું વધારે વધારે પણ મજા આવે એમ કે તમે ત્યાં ગયા હતા એટલે થોડા ફરતા આવ્યા હો તો સારું જ ર નજીક નજીકમાં ઈ છે. જયપુર હ પછી ઉદયપુર છે.
હ તો તમારે મારા જીવાનો સંપર્ક કર છે. ને એટલે શું હ આપડ જો હા
થોડી એડવાન્સમાં બુકિંગ બુકિંગ કર રહીને જવાનું એટલે હોટલો બોટલો બધું રહેવા માટેનું થોડું તમને સારું એવું મળી રે.
હા સાાચી વાત હ.
આમ તો જનરલી બસ આજ હોય મેન તો અને બીજું શું કે ભાઈ? ઉદયપુર સાારીડે તમે એક નાઈટ રોકાણ હોય ને તો બિચોલા લેક આ બધું બ સારું એવું છે. જોવાનું ત્યાં.
ના ચોક્કસ ચોક્કસ હ હા! ના આપડે ફરવું તો છે. એ બાજુ જઈએ યાર બાર બીજો ફરીએે. જમા પિની હમ
સો ટકા જેવાય તમારે પગે પેલું વાગી તયું બધું પછી રેડી થઈ ગયું ને? તોમ ચાલવાવામાં કઈ પ્રોબ્લેમ કું કશું થતું નહીં ને?
હમણાંયા હું તો રહી વા પા બાાયક લઈનેતો પડ્યો?
ક હોય!
હમણા પર તો ફેર પાહો પાટણ જ.
પાટણ જોડી એટ સ્લીપ ખઈ ગયું બાઈક?
ઓ ભાઈ એટલે હું પાછલી ભેક તો મારી નહી કેતો? અને આગળ બીધા એક મારવા જ ને તોરું સ્લીપ ખાઈ ગયું.
એવું છે પાસની બ્રેકમાં તમારા પેલા પગ ના કારણે થયુ. એટલે એ જ પગે વાગ્યું તમને કે પી બીજા પગની કઈ અસર થઈ છે.?
ના પેલા જે વાઘેલૂ હતું ને?
હા હા
એ પગમાં કોઈ અસર નહી.
એવું છે તો તમારે બીજા પગ ઉપર જ અસર થઈ જાય એમ ને તો તમારે બે પગ પેલા છે એવું જોયું એમ ને ના ના ના સાચવું હતા ડોક્ટરને બતાવી દીધું તું તમે પછી?
હ પાટો બંધાયોનેત ડ્રેસિંગ કરવાનું કીધું હ
એવું છે એટલે કોઈ ક એવું કશું છે ને એમને સામાન્ય છે ને, ખાલી અચ્છા અચ્છા શું લાય છે થોડુ ઉપરલી ચોમડી થોડી શુંલાય ને ઉખડી ગઈ છે, એટલે થોડું તમામાં પેલું બળતન એવું થુંય છે, એટલે ડોક્ટરે પેલું માટીથી ના કઈ પેેશસી ના જાય એના અંદર લ વાયરસ એના માટે ડ્રેસિંગ કરવાનું કીધું છે. પાટો બાટો કમપ્લીટ વાંધ દી દઈશું વાંધ નતો વાંધો નાવે.
બ છે હાજ જ જોયોતો હતો પણ ડ્રેસિંગ કરાવવા તો. હા ડ્રેસિંગ કરાના આયો.. ડોક્ટર કે તમારે વાચતા દાદા ટેસ્ટિંગ કરાવવું પડશે.
એવ કીધું એમ ને
ઓ એટલે મતી જાહ પણ શું ચોમાસા નું ચાલુ હોય. આપડે અહં શેતી નું કોમ હોય હ
સો ટકા રેતી બીતી અંદર ભરાય તો ભાઈ રચા પડ પાક તો શું વધારે ઉલ્મોથી થોડું ચુલમો પડ્યા જેવું થાય પાકી જાય તો હમ ના ના ના સો ટકા સાચવ જ પ અખિયાર તો કરવી જ પડે પગની ગમે ત્યારે સારું કોઈ થઈ જાય, તો પાછું વધારે ખર્ચો થઈ જાય ને દવા ઉગડવાની ના ના તો પેલા પગ તો ઉપાધ્યાવા હોઈએ આપણે
હા સાચી વાત હ
ના ના સાચા ઉડસ
સાચવ એટલે બઉ સાચુ
પણ તમે તો થોડું એક્ટવા એવું કંઈ કઈ નીકળતા હોયને તો વધાર સારું રે બાઈક પર
એક્ટિવા જ હાકું પણ એક્ટિવા એ દિવસે થોડી બાર હતી ને
હા હ
એટલે
હમ હ ખતપુર કોઈ કામમે ગયા તા કે નોકરી પરથી આવતા હતાા એ ટાઈમે
એક મહિને નોકરી જોવી હતી.
હા.
તો હું વરી લઈને જો મકું હેઠ તને નોકરી બતાવુ
બરોબર છે નોકરી સારું કરવા જ ગયા ત એમ કોણ કોક નું હમ
હું હેાર ત તમે બતાવ